હલો
હલો કેમ છો બસ મજામાં જો તમે કેમ છો
એકદમ એકદમ મજામાં તમારી બધાને ઘરમાં તબિયત સારી
હા બધા મજામાં હ
સરસ સરસ બોલો બોલો આજે કેમ યાદ કર્યા મને
જો આજે તમારું ખાસ કામ પડ્યું મને અ કારણ કે આ થોડુંક તહેવારોમાંને નીચે ના હોય સોસાયટીમાં આપણે ફંક્શન હોય કે પછી કઈ ડાન્સ રાખ્યું હોય કે આ તે કઈ પણ હોય તો હવે મેં જોયું છે કે પેલાના જેવું નથી કે ખાલી ચલો સાડી પહેરી લીધી ને આમ થોડુંક લિપ્ટિક કરી લીધી ને ચાંદલો લગાયો એટલે પતી ગયું તો લોકોને જોયા છે કે સરસ મેકઅપ કરતા હોય છે અ સરસ રીતે એકદમ એમના જે કપડાં હોય એ પ્રમાણે ન મેચિંગ આઈ શેડો હોય કે મજે સારી લગતી હોય એવી લિપસ્ટિક લગાવી હોય કે એ ટાઈપના ઓર્નામેન્ટસ પહેર્યા હોય હ તો એ બધાને જોઈને મને બહુ નવાઈ લાગે કારણ કે મને આમાં કઈ જ ખબર નથી પડતી કે શું કરાય કે કેવી રીતે તૈયાર થવાય મેકઅપ ના સ્ટેપ શું હોય તો મને મન થાય બધાને જોઈને કે કેવું સરસ લાગે છે, મતલબ બહુ હેવી હોય તો એ ના સારું લાગે પણ આમ અ ફંક્શનમાં કેવી રીતે આપણે થોડુંક લાઈટ મેકઅપ કરીએ ને તો સારું લાગતું હોય છે, હવે કારણ કે બહુ ટ્રેન્ડમાં છે આજકાલ લોકો માટે સામાન્ય થઈ ગયું છે, એ કરવું તો મને લાગ્યું કે લાવ તમને થોડુંક પૂછી લઉં કે આપણાથી કઇ રીતે કરાય
જરૂર જરૂર ચોક્કસથી હું તમને જણાવીશ અને શું છે, કે અ એક વખત છે ને મતલબ આપણને મેકઅપ ભલે હું એમ નથી કેતી કે તમે રોજ તમે આખો દિવસ તમે મેકઅપ કરીને ફરો બટ હા જરૂર થી તમને પ્રેઝન્ટેબલ લાગવું જરૂરી છે, તમે ગમે એવા ફંક્શનમાં નાના મોટા બિલ્ડિંગમાં કયો કે ઈવન આજકાલ આજે છોકરાઓના સ્કૂલમાં બી આપણે જઈએ છીએ તો એકદમ વ્યવસ્થિત રીતે જરૂરી નથી કે તમે એકદમ હેવી લુક કરીને જાઓ બટ જે બેઝિક જે સેલ્ફ ગ્રુમિંગ આવે ને કે પોતાને આપણે થોડુંક એક ભલે ને દસ વીસ ટકા જેટલું પણ સુધારી શકીએ તો એમાં કઈ ખોટું નથી અને એ બહુ કરવાની જરૂરત છે, જ અને એના હિસાબે શું થાય કે કેવાય ને કે પહેલી ઇમ્પ્રેશન હોય એ તમારી છેલ્લી ઇમ્પ્રેશન હોય એટલે દર વખતે આપડે એવા ને એવા જ જઈએ કે નોર્મલ ચાલ સારા કપ કપડા પહેરીધા માથું ઓળરી લીધું લિપસ્ટિક લગાડી ને જતા રે તો એવું હવે નથી ચાલતું તમને નાના મોટા પ્રસંગમાં પણ તમને થોડુંક સરસ રીતે મતલબ મેકઅપ કરીને જવાની બહુ જરૂરત હોય જ છે. તો ચોક્કસ થી હું તમને જણાવું છું કે. એટલે તમને આમ ડિટેલમાં જાણવું છે. કે મેકઅપ કેવી રીતે કરાય પોતાનું તો હું તમને ઈ રીતે કહું
હા એટલે મારે એ જ જાણવું છે, કે એના સ્ટેપ શું હોય કારણ કે મેં ઘણા લોકોને જોયેલા છે, કે પછી પેલું આમ ગાલમાં ના પેલું બ્લશ કરી દે કે વધારે ઘણા ને આમ ગુલાબી ગુલાબી થઈ જતું હોય કે પછી લિફિતશે હોય છે, કે કોઈ શેડ કોઈને સારો લાગતો હોય સારો લાગતો હોય તો પણ મેં અ એક કે બે વાર જ હું એવી રીતે કઈ લગ્ન પ્રસંગ કેવી રીતે પાર્લર માં તૈયાર થવા ગઈ હતી પણ દર વખત તે મને બધા એવું જ કે કે તારું મોડું તો એકદમ બદલાઈ જાય છે, મેકઅપ કરે તો એકદમ જુદું લાગે છે. કે તારે તો લાઈટ મેકઅપ જ કરવાનું કે તને સૂટ નથી થતું એના કરતા તું સિમ્પ લ ર હેર સાઈલ ના કરાય અને છૂટાવાડ રાખ તો તને સારું લાગશે એટલે પછી હું બઉ કન્ફ્યુઝ થઈ જઉં. કે ક્યારેક મને મન થતું હોય કે આ બધું કરું પણ પછી લોકો ના એવી રીતે ઓપિનિયન મળે કે ના આના કરતાં તો સાદું રહેવું જ સારું તો પછી એવું થાય કે હું શું કરું એમ કે અ ફાઉન્ડેશન કે કઈ રીતે શરૂઆત કરાય પહેલો સ્ટેપ શું હોય બીજો સ્ટેપ શું હોય આજકાલ તો ઘણી બધી પ્રોડક્ટ ના મેં નામ સાંભળ્યા છે. કઈક પ્રાઈમર હોય ને કલર કરેક્ટર હોયને અ બ્લશ હોય ને હાઈલાઇટર હોય ને. પણ આ બધું એવું છે ને કે ખાલી મેં નામ જ સાંભળ્યા છે. કોઈ દિવસ આ બધી વસ્તુની મેં ખરીદી પણ નથી કરી કોઈ દિવસ મેં વાપર્યું પણ તો મને કઈ જ ખબર નથી અ તમે સમજી લો ને. કે મારે એકડે એક થી શરૂઆત કરવાની છે. હું રોજમાં ખાલી અ ફેસવોશ થી મોઢું ધોઈલું અને નાઈને થોડુંક આ મોસ્ચરાઈઝર સાદું કે ગુલાબ જળ કે એવું કઈક બસ લગાવ લઉ. અ બાકી મને કોઈ જ આઈડિયા નથી.
ઓકે ઓકે જરૂરથી હું તમને એકદમ વિસ્તારમાં સમજાવું છું. કે જુઓ હવે તો પેલી સૌથી શરૂઆત તો પેલા આપણે ત્યાંથી થાય કે આપણે અગર આપણી ઉંમર હવે પચીસ ત્રીસ વર્ષની ઉપરની હોય. તો આપણને દર મહિને આપણે મેકઅપ તો ઈ છેે જ પણ એના પહેલા ની તમને હું જરાક પ્રોસેસ કહી દો એકદમ જલ્દી જલ્દી કે એના પેલા આપણને લગભગ છે ને અ ફેશિયલ કરવું બહુ જ જરૂરી છે કારણ કે આપણી સ્કીિનમાં જે જેટલા બી પ્રોબ્લેમ્સ હોય. બ્લેક હડ્સ હોય વ્હાઈટ એડ્સ હોય ઓપન પોર્સ હોય એના લીધે આપડણે ગમે એવા સારા અપ ના બ્રાન્ડ લઈએ કે ગમે એવું મોંઘામાં મોંઘું મેકઅપ તમે લવ પણ અગર તમારી સ્કીિન પ્રિપરેશન બરાબર નથી તો તમને ઈ કઈ પણ દેખ ખાવામાં આવવાનું નથી. તમારું કોઈ મેકઅપ ફ્લોલેસ લાગશે નહીં. તમારી ગમે એવી ઉંમર હોય તમે વીસ વર્ષના હો કે પચાસ વર્ષના હો મેકઅપ ફ્લોલેસ દેખાડવાની ને મેકઅપ ફ્લોલેસ લાગવા માટે એની આગળની ઘણી મોટી પ્રોસેસ હોય છે જે માણસોને હવે થોડી કરી સોશિયલ મીડિયા તરફથી ખબર પડવા લાગી છે. પણ નહી તો સૌથી વિશેષ તો તમને હું એમ જ કહીશ કે દર દેઢ મહિને થી દોઢ મહિનાની વચ્ચે એક વખત ફેશિયલ કરાવીને જ આવવું અને કરવું જરૂરી જ છે. એવું નથી કે તમે ઘરે કઈક ઘસી લો અને પેક લગાડી લોને થઈ ગયું એવું નથી હોતું. તમને બહાર જઈ પ્રોપર જે પ્રોફેશનલ્સ હોય છે એમની પાસે સરસ રીતે ફેશિયલ કરાવવાની બહુ જરૂરત હોય છે એના પછી તમે ગમે એવું ફેશિય સોરી ગમે એવું તમે મેકઅપ પ્રોડક્ટ વાપરશો ને તો એ એક હજાર ને એક ટકા તમારા પર સારું જ લાગશે હવે હું તમને મેકઅપની વાત કરું કે સૌથી પહેલા તો આપણને ક્લેન્ઝર મોઈચરાઈઝર ટોનર અને સનસ્ક્રીન એ આપણું રોજ નુ રૂટીન હોવું જ જોઈએ સ્કીિન માટે સવારે તમે નાહીને નીકળ્યા નથી કે તમને મોશચરાઈઝર ને સનસ્ક્રીન ભલે તમે બહાર જવાના હો કે ના જવાના હો. તડકામાં ફરવાનું હોય કે તમને એકદમ અજવાળિયું મળતું હોય. ગમે ત્યાં જાવ નાય નને ઘરે બેઠા બેઠા પણ તમને આ બે વસ્તુ તો કમ્પલસ રી લગાડવાની પછી તમે ઘરમાં બેઠા તમને ગમે એવા લોટ લગાડો ને જણા નાન ચોખા ના જે લગાડવું હોયે લગાડો પણ આ બે વસ્તુ તો નાઈને લગાડવાની બહુ જ કમ્પલસરી છે. ઇવન સવા રાત્રે પણ સુતી વખતે તમને ફેસ સરસ રીતે ધોઈ અને તમને નાઈટ ક્રીમ આવે છે સિરમ આવે છે. એ ઘણી બધી વસ્તુઓ લગાડવાની હોય છે. હવે હું તમને મેકઅપની રીત કહું કે સૌથી પહેલા તો તમને મોઢું સરસ રીતે લૂછી લેવાનું છે. પ્રોપર કા તો પછી ફેસવોશ થી વોશ કરી લેવાનું. પછી તમને ઘરમાં તમે નાનું મોટું પ્રસંગ માં પોતે તૈયાર થઈ જાાવ હું તમને ઈ રીત બતાવું છું તમને મોઈસ્ચરાઈઝર લગાડવાનું છે એકદમ સરસ રીતે એને બે થી ત્રણ મિનિટ આપણેે છે ને સ્કિનમાં એકદમ અ ભળી જાય ને આપણી સ્કિનમાં ત્યાર સુધી આપણે એને બીજા એના ઉપર કઈ કશું લગાડવાનું નથી. એ લગાડી લીધા પછી તમારા સ્કિનમાં ગમે એવા પ્રોબ્લેમ્સ હોય. ક્યાંક પિમ્પલ્સ હોય ક્યાંક ડાર્ક સર્કલ્સ હોય. કે સમજો ક્યાંક સ્કિન અનઇવન ટોન હોય કે ઘણાનું જો તમે જોયું હોય તો કપાળ કાળુ હોય ને મંકી માઉથ કાળુ હોય. થોડુંક સ્કિન જે સ્કિન કલર હોય એનાથી જે બી ડાર્ક પ્રોબ્લેમ તમને દેખાય. ત્યાં કલર કરેક્ટર કરાય જે તમે મને પૂછ્યું એટલે મતલબ શું હોય કે ડાર્ક હોય સમજો બવુ. વધારે પડતું ડાર્ક હોય તો તમને એમાં ઓરેન્જ કલર કરરેક્ટર લગાડાય. ને હવે નવી ટેકનિકો બધી જે અમે કરીએ છીએ એમાં અમને ઓરેન્જ કરેક્ટર બી બહુ ઓ છું વાપરવા લાગ્યા છે. અમે એમાં થોડુંક ડાર્કેસ્ટ જે તમારો સ્કીિન નો ટોન હોય એનાથી ત્રણ થી ચાર ગણા વધારે ડાર્ક અમે કલર કેરેક્ટર કરીએ. કલર કરેક્ટર કર્યા પછી તમારું સેમ ટોનનું અમે કન્સિલર કરીએ. પછી અમે એમાં ફાઉન્ડેશન લગાડીએ. પછી એમાં બ્લશ આવે પછી એમાં કોન્ટોર આવે પછી તમારું લ્યુમિનસ આવે. પછી એને પાઉડર થી સરસ રીતે એકદમ પેક કરી નાખવાનું. એકદમ બેકિંગ કરવાની જ્યાં જરૂર હોય ત્યાં નહી તો ખાલી પાવડર લગાડવાનું. એના બી પાવડર મેકઅપ ના અલગ આવે આપડા જે નોર્મલ ટેલકમ પાવડર આવે એ ન આવે. થોડા અલગ ટાઈપ ના આવે એ બી હું તમને જણાવીશ. અને બસ એના પછી આપડે પાઉડર બ્લશ આવે. લગાડી લિપસ્ટિક લગાડો આઈ શેડો કરો. લાાઈનર લગાડો મસ્કારા કરો અને સરસ મજાનો ચાંદલો લગાડો. અગર તમારું એકદમ ઇન્ડિયન લુક હોય તો. અને ફર્સ્ટ ક્લાસ તમને એમાં જોઈએ તો તમે લેન્સ અને લેેશ બી લગાડી શકો છો. એટલે આના સિવાય હજી તમને કઈ માહિતી જોઈએ તો મને કેયોય હું તમને કઉ.
અ ના એટલે તમે સૌથી પેલા જે ફેશિયલ ની વાત કરી ને. તો એ તમારી વાત સાચી લાગે છે પણ મારે અ અ કેવું હતું વચ્ચે કે એકાદ એક વાર મેં અ ફેશિયલ કે ના મેકઅપ કરાવ્યો હતો. તો એ મને સૂટ નહોતું થયું કે ખબર ને એની પ્રોડક્ટ ખરાબ હશે કે શું હતું તો આખે ફેસ ઉપર કંઈક નાની નાની મને અ ફોડલીઓ જેવું થઈ ગયું હતું. તો આ વાતને કદાચ વધારે ટાઈમ થઈ ગયો દસેક વર્ષ પેલાની વાત છે. તો એ એ ટાઈમ પછી હું એટલી ગભરાઈ ગઈ ને અને મેં આમ નક્કી કરી લીધું કે આજ પછી મારે કોઈ દિવસ મેકઅપ કે ફેશિયલ કેવું કરાવવું જ નથી. કારણ કે મને એવું લાગે છે કે મારી સ્કિન એકદમ સેન્સિટિવ છે આ બધી વસ્તુમાં જો જરાક પણ ખરાબ પ્રોડક્ટ કે અ એક્સપાયરી ડેટ વાળું કે હવે ખબર નહી એ પાર્લર વાળા શું વાપરતા હોય કે મને ભરોસો ના આવે તો મેં કરાયું જ નથી. પણ આજકાલ પછી લો એકદમ હાઈફાઈ થઈ ગયા છે તો એમાં ઓથ્રી ફેશિયલ લખેલું હોય છે. અ કે પછી હાઇડ્રા ફેશિયલ ને આને તે આવે કે કઈક લો ને એવા ઘણા બધા મેં અલગ અલગ નામ સાંભળ્યા છે. તો એ બધા નામ સામ થાય કે હવે એવું લાગે કે ના આ તો દસ વર્ષ પેલાની વાત છે. તો હવે મારે એકાદ એક વાર ટ્રાય કરવો જોઈએ કે આવું કોઈ ફેશિયલ કરાઈને જોવું જોઈએ કે સ્કિન ઉપર સર થાય છે આ તો એક વાર હું ગઈ પાર્લરમાં અને હમણાં જ મેં ઓથ્રી કરાવ્યુ તો એનો મને અનુભવ બહુ સારો રહ્યો. અને સ્કીિન ઉપર કોઈ એની ખરાબ ઇફેક્ટ પણ ના થઈ કે મને બીક હતી કે હું કરાવું છું તો સ્કીિન ખરાબ થઈ જશે કે પાછું મને ખીલ કે ફોડલીઓ થઈ જશે કે કોઈ રિએક્શન આવશે. પણ એવું કઈ ના થયું‌. એટલે મને થોડી શાંતિ થઈ કે ચલો હવે મને ફેશિયલ કરવામાં બીક નથી. તો એ તો મેં કરાવ્યું પણ આજે તમે મેકઅપ ની વાત કરી તો એમાં મને ઘણું બધું જાણવા મળ્યું પણ મને એવું થાય છે કે બહુ બધા પાર્લર વાળા સેલ્ફ મેકઅપ ના અ કોર્સિસ કેવી રીતે તે સેશન રાખતા હોય છે. જેમાં એ લોકો પોતે શીખવાડે કે જો તમારે ઘરે મેકઅપ કરવું હોય તો તમારે કેવી રીતે કરવાનું તો મને એવું લાગે છે એકાદ એક વાર હું એવી રીતે કા તો પછી જોઈન કરી લઉં કે બે દિવસ કે ત્રણ દિવસની એ લોકો એવું રાખતા હોય છે ટ્રેનિંગને એવું તો એનાથી ઘણું બધું આઈડિયા આઈ જાય કે આપણે આપણો મેકઅપ પોતાની જાતે જ કેવી રીતે કરી શકીએ તો એ આામ મન થાય છે કે હું કોઈ સારા પાર્લરમાં આવી રીતે નાનો એવો કોર્સ કરી લઉં ને તો એ સારું રે
બરાબર બિલકુલ સાવ સાચી વાત કરી તમે કે તમારા નજીકમાં જે બી તમને એવું કોઈ પાર્લર કે એકેડેમી દેખાય કે જ્યાં સેલ્ફ ગ્રુમિંગના ક્લાસ હોય એક જ દિવસનું હોય સેલ્ફ ગ્રુમિંગનું એક દિવસ તમને શીખવાડે અનેને બીજા દિવસે તમને બહુ બહુ તો સેમ ડે. કરવે અગર આખા દિવસ ન લે તો અને અગર નહી તો કોઈના બે ત્રણ કલાક ના ક્લાસ હોય તો બીજા દિવસે એ તમને બોલાવે કે તમારા બધા જે તમારી પાસે પ્રોડક્ટ છે બધા લઈ આવો અને અમારી સામે અમે તમને શીખડ્યું એવું કરી જુઓ એટલે તમે ચોક્કસ થી કર જો અને તમે બીજું કઈ બી કઈ કામ હોય તો મને જરૂર થી વાત કરજો.
ચોક્કસ, ચોક્કસ
આવજો